હાલો. એમ કર દલા હા આવી રહ્યો છે તમને આવી રહ્યો છે મારો
હા મારે આવી રહ્યો છે આવી રહ્યો છે બોલો શું કેવું.
તો અત્યારે તમારે ગામમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા ની તૈયારી કેવી ચાલી રહી છે.
અરે કશું તૈયારી ચાલી રહી નથી હમણાં બધા લોકો ફક્ત રમવામાં ધ્યાન આપી રહ્યા છે છે હમણાં તે લોકો દસમાં ને કેટલા માર્ગ ફળ્યામાં કેટલા બધા વિદ્યાર્થીઓ દસ અને બારમાં છે પરંતુ તું તેઓ બિલકુલ વાંચતા નથી અને ટ્યુશન પણ જતા નથી તે ફક્ત હમણા રમવામાં હાલમાં મોબાઈલ પછી બોલ બેટ થી માંડીને ઘણી બધી રમતો રમ ધ્યાન આપી રહ્યા છે અને ભણ ધ્યાન આપી જ રહ્યા નથી જેમાં હર્ષકુમાર અમાને ફળ્યા બિલકુલ વાતા નથી જ અને તે ફક્ત મોબાઈલ માં રીલ્સ જોયા કરે છે અને મેઘા નામની એક છોકરી સાથે વાત જ કરી છે તમારું શું કેવું છે એમાં
તમારી વાત સાચી છે અત્યારના છોકરાઓ ભણવાવામાં ધ્યાન જ નથી આપી રહ્યા દો ચવાનું ધ્યાન નથી આપી આપણે માની છીએ કે શારીરિક એક્ટિવિટી ખૂબ જરૂરી છે. એક્ટિવિટી ખૂબ જરૂરી છે પરંતુ પણ તેઓએ સમજવું જોઈએ કે તેઓ વધુમાં વધુ ચાર થી પાંચ કલાક રમવું જોઈએ તેનાથી રમે છે તેનાથી ડબલ તેઓ સ્ટડી માટે ફાળવવા જોઈએ અને સ્ટડી માટે ફાળવીને કડી માટે ફાળવવા જોઈએ તેને વધારેમાં વધારે એક કલાક સ્ટડી માટે ફાળવવા જોઈએ તો તમારે શું માનનું છે આ વગ
હા એ વાત બિલકુલ બરાબર છે કે હમણાં થોડાક હમણાં હાલમાં એક કલાક પછી બે કલાક અને છેલ્લે જતા જતા ત્રણ થી ચાર કલાક વાંચ જવે પણ હમણાં હાલમાં એ લોકો અડધો કલાક પણ વાંચવા બેસતા નથી જેથી કારણે તેમની સ્ટડી ખૂબ બગડી રહી છે કેમ કે તે લોકો ટુશન જતા નથી એટલે હાલમાં તે લોકોએ ઘરે જ બેસીને વાંચવું જોઈએ જેથી કરીને તેમને પાછળ જતા કઈ પ્રોબ્લેમ ના હોય પછી વાંચવાનું બહુ ખુબ વધી જાય છે અને પછી વાંચાતું નથી અને ટકાવુ ઘણા બધા ઓછા આવે છે જેથી કરીને આપણને આગળ જે સબ્જેક્ટ જોઈએ છે તેમાં આપણને એડમિશન મળતું નથી અને આપણે પાછળ રહી જઈએ છે તમારું શું કેવું છે
તમારી વાત સાચી છે અત્યારના લોકોએ સમજવું જોઈએ કે તેઓ જો અત્યારથી ખુબ મહેનત નહીં કરે તો અત્યારથી જો તેઓ આખું વાંચી નાખશે તો પછી પાછળ જતા તેઓ ખાલી રિવિઝન જ કરવાનું રહેશે તેઓએ તેઓ રિવિઝન કરશે તો તેઓ શાંતિથી પછી પાછળ જતા તેમને વાંચવાનું પણ ઓછું રહેશે અને તેમને શાંતિ થી વધારે ટકા લાવી શકશે તમાર શું માનું છે
હા એ તમારી વાત એકદમ સાચી છે જો હમણાં તે લોકો સિલેબસ પતાવી રહ્યા છે તો ધીરે ધીરે તેમને વાંચવાનું ઓછું થતું જાય છે અને તેઓને પાછળ જતા વધુ વાંચવાનો પ્રેશર આવતો નથી હમણાં હાલમાં જો તે લોકો એક એક ચેપ્ટર દરજ પૂરું કરતા જઈએ તો તેમને પાછળ જતે એટલું કઈ વાંચવું પડે નહી ખાલી રિવિઝન કરવું પડે તેથી તેમને સરળતાથી યાદ રહી જાય અને જો હમણાં તે લોકો વધારે પૂરતું ન વાંચે અને પછી ખુબ વધુ વાંચવાનું રટ્ટા મારવાનું આવે છે જેથી કરીને તેમને કઈ પણ યાદ રહેતું નથી જેથી કરીને પરીક્ષામાં જ્યારે આપણે લખ વારો આવે છે ત્યારે આપણને મગજમાં બિલકુલ યાદ આવતું નથી કારણ કે આપણે આગલા દિવસ રટ્ટા માર્યા હોય છે જેથી કરીને તેમને એવું યાદ આવતું નથી પરંતુ આપણે જો હમણાંથી હાલમાંથી બે થી ત્રણ ચેપ્ટર જો તૈયાર કરતા રહીએ તો ને પછી પાછળ જ એટલું કઈ પરેશાની આવતી નથી અનેયા પણ આવી જાય છે તેથી તેઓને ઘણી તકલીફો ઓછી પડી જાય છે પરંતુ હમણાંના હાલના વિધાર્થી એવું બિલકુલ માનતા નથી સમય જતા જ તેું વાંચવાનું પસંદ કરે છે પણ એવું હોતું નથી પહેલા થી આપણે જો વાંચી છીએ રિવિઝન પૂર કરીએ છીએ તેથી કરીને બીજી અને પહેલી અને બીજી પરીક્ષામાં આપણને એટલો વાંધો આવતો નથી તો તીજીમાં બિલકુલ વાંધો આવે નહી જેથી કરીને તીજી માં આપ જો મેન પરીક્ષા બોર્ડ ની હોય છે તેમાં આપણે સારા ટકા લાવી શકીએ છીએ તમારું શું કેવું છે
અચ્છા, તેઓ તેઓ દસમા પર ધ્યાન આપશે અને વધારે મેહનત કરશે તો તેઓ આગળ કરતા ખુબ પ્રસન થશે અને તેઓ શાંતિથી પોતાની લાઈફ જીવી અગશે. જો અત્યારથી તેઓ મહેનત નઈ કરતા અને ટકા ઓછા હશે. તેમના તો આગળ જતા તેમનું કરીયર વધારે નઈ ચાલતું. તમે પણ જાણો છો અત્યારે કેટલું કોમ્પિટિશન ચાલી રહ્યું છે. સ્ટડીમાં ને બધી જગ્યાએ, જો તેઓ વાંચશે નહીં તેઓ લખ સે નહી, તો તેઓ આગળ જતા કરશે હુ? તેઓ કઈ રીતે કરશે. અને એમનુ ફ્યુચર વિચારીને મને ટેન્શન થાય છે, કે જયારે આપણે હતા ત્યારે આપણે મહિના પહેલા આખું સિલેબસ પતાવી દેતા હતા. અને મહિના પહેલાથી આપણે રિવિઝન કરવા સ્ટાર્ટ કરી દેતા હતા. જેથી કરીને આપણને નુકસાન ન થાય અને આપડે સારા માર્કે પાસ થઈ શકીએ. અત્યારના લોકોને કરિયરનું કોઈ ટેન્શન નથી. જેમ તમે કહ્યુ તમારા ઘર પાસેનો જે હર્ષ છે. જી મેગા જોડા આખો દિવસ વાતો કરતો રહે છે. તો તેણે સમજવું જોઈએ કે આ ઉંમર તેની છોકરીમાં પડવાની નથી. અને પ્રેમમાં પડવાની નથી. એને આ ઉંમરે અત્યારે પોતાની સ્ટડી અને ભલે રમત પર ધ્યાન આપે છે એ તેનું બરાબર છે. પરંતુ તેણે પરંતુ તેણે, પરંતુ તેણે ધ્યાન આપવું જોઈએ કે તેણે બા મતલબમાં ભણવામાં પણ ધ્યાન આપવું જોઈએ કે ભણવાનું પણ જેટલું ઇમ્પોર્ટન્ટ છે જેટલું જ રમત ઇમ્પોર્ટન્ટ છે. તે રમતને વધારે ઇમ્પોર્ટન્સ આપશે અને સ્ સ્ટડીના ઓછી ઇમ્પોર્ટન આપશે તો તેનું આખું કરિયર પડી જશે. અને આ આપણે એવું નથી કેતા કે રમતમાં કરિયર નથી, પરંતુ રમત જોડે સ્ટડી પણ ખૂબ જરૂરી હતી. અત્યારે તમે જુઓ તો જે સૂર્યવંશિ છે. આપણા ઇન્ડિયા ક્રિકેટના ખાસ અને બેસ્ટ ખીલાડી છે. પરંતુ તે રમતમાં ધ્યાન આપ્યું હ તો અને તેણે સ્ટડીમાં ધ્યાન નતું આપ્યું. તેણ દસમાની પરીક્ષા પણ નથી આપી. જેથી કરી તેને ઈંગ્લિશ આવડતું જ નથી. જરા ઇંગ્લિશ નથી આવડતું. તે કોમેન્ટેટરો જોડે પણ હિન્દીમાં વાત કરે છે. તેને ઇંગ્લિશ આવડતું જ નથી તો તે કરશે કે સી રીતે અને આગળ કઈ રીતે જસે? અગર તેને પ્રેસ કોન્ફરન્સમાં બોલાવી અને તેને ઇંગ્લિશ નો કોઈ સવાલ પૂછે તો તેને સમજ જ ન પડે. તો તેનો અ ફાયદો શુ? આ તો અમ અ -અભણ થઈ વિગ અભણ જ ગણાશે એ રો એ. તમાર શું માનવું છે આ બાબતે?
એ વાત તમારી બિલકુલ સાચી છે. એટલે રમત સાથે આપણે. જેટલું બી ઊંચા જઈએ પરંતુ આપણને જો ભણવામાં જ રસ ન હોય અને કંઈ પણ આવડતું નથી હોય, તો આગળ જવાનો પણ કંઈ ફાયદો નથી. એટલે વાંચવું એ ખૂબ જ ખુલશે અમણાં તમે કહ્યું તેમ પ્રમાણે, હર્ષભાઈ હમણાં જ ખાલી મોબાઈલમાં લાગી રે શે અને રાતના એક થી બે વાગા સુધી મોબાઈલમાં ચેટો પર વાતચીત કર્યા કરે છે પણ એ સમય એમનો વાતચીત કરવાનું નથી. પરંતુ એટલા કલાક એ લોકોને વાંચવાનું છે એરે એ હાલમાં એક કલાક અને બે કલા લાક બી વાંચશેને તો તેમનુ રીવીઝન ઘણું સારુ થઈ જશે. તેથી કરીને તેમને પ્રથમ અને દ્રિતીય પરીક્ષામાં એટલો કઈ વાંધો ના આવે. તો તેમની મેન પરીક્ષામાં તેમને બિલકુલ વાંધો આવશે ને. તેવ સારા ટકા લાવ અશે તો તેમના ઘરવાળા પણ ખુશ થશે ને મમ્મી-પપ્પા ખુશ થશે. તો તેમને ઘણી બધી ભેટો પણ મલશે. અન તે એવુ એ લોકો માનતા નથી અને વાચ્યા કરે છે. વાંચવામાં બિલકુલ ધ્યાન આપતા નથી અને ચેટ પર જ ધ્યાન રાખ્યા કરે છે. તમારું શું કેવું છે? અને જેથી કરીને તેઓ ઘણુ બધુ એવું વાંચવા પર ધ્યાન આપી શકે તો તેઓ ઘણા બધા સારા ટકા લાવી શકે છે. જેથી કરીને તેમનું ભવિષ્ય આગળ જનાર ખુબ જ સારું થાય છે. ને તેમને જે મેન સબ્જેક્ટ છે જેમાં તેમને મિશન જોઈએ છે તેમો મલી રહે છે. તમારુ શું કેવું છે?
એ વાત તમારી સાચી છે. તેના કાકા પ્રોફસર છે, અને તે તેને સલાહ આપે છે કે દીકરા તું વાંચ અત્યારે તારી તારી ઉંમર આ નથી, પરંતુ તું સમજીને એને એવું જ થાય છે કે આ આ ઉંમરમાં હું નઈ રમીશ તો ક્યારે રમીશ. આપણે માનીએ છીએ કે આ જ ઉંમર રમવાનું છે. પરંતુ તમે બી જુઓ તો બોર્ડની પરીક્ષા પતે છે પછી સાચન આપડા વિદ્યાર્થીઓને ત્રણ થી ચાર મહિનાનું વેકેશન આટલું લાંબુ વકેશન આપે છે. અને તેમાં તેઓ શાંતિથી રમી શકે છે, કૂદી શકે, છે ફરી શકે છે. તેઓ શાંતિથી ઇન્જોય કરી શકે છે પોતાની લાઈફ. પરંતુ તેઓ એવું જ સમજે છે કે અત્યારના જે મહિનો છે એ જ તેમના માટે ઇન્જોયમેન્ટનો છે. તેમણે સમજવું જોઈએ કે અત્યારના જે બે મહિના છે તે તેમના માટે, ખૂબ કઠિન મહિનાઓ છે. જેમા તેમણે વાંચવું જોઈએ લખવું જોઈએ અને ખૂબ મહેનત કરવી જોઈએ, જેથી કરીને તેઓ આગળ જતા ખૂબ સારા વ્યક્તિ, બની શકે અને ખૂબ મોટા વ્યક્તિ બની શકે. કે તેઓ દેશ માટે કઈ, કરી શકે અને જો તેઓ સરકારી નોકરી મેળવશે, તો તેમના મમ્મી પપ્પાને બધા ખુશ. ખુશ, થશે અને તેઓને પણ ખુશી થશે અને તેઓ શાંતિ તેથી પોતાનુ જીવન ગુજરાન, કરી શકશે તો એવું કામ ન કરવા પડે કે જે તે ઈચ્છતા જ ન હોય, અને તેઓએ તડકામાં કામ ના કરવું પડશે, તેઓ શાંતિથી. બેઠા બેઠા પૈસા કમાઈ શકે છે, અને તેઓ ખૂબ સમૃદ્ધિ મેળવી શકે છે, તેઓએ સમજવું જોઈએ કે તેમના મો પર નામ રોશન કરવું. એ તેમના મમ્મી પપ્પાનું પણ સપનું છે, અને પોતાનું પણ એજ સપનું હોવું જોઈએ, કે હું મારા મમ્મી પપ્પા નામ રોશન કર્યું હુ કઈક એવુ, તો કરુ, જેના લીધે મારા મમ્મી પપ્પાને પ્રાઉડ ફીલ થાય કોઈને બોલવાનો મોકો ના આપવું કે તમારો દીકરો આવું કરે છે, અને તેવું કરે છે, તેણે સમજવું જોઈએ કે, આવુંમાં તેને ગર્લફ્રેન્ડ બનાવવાનું નથી પરુ પોતાનું કરિયર બનાવવાનું છે, તમાર શું માનું છે, આ બાબત
હા, એ વાત બિલકુલ સાજે સમણાં જવ ને ઘણા બધા વિદ્યાર્થીઓ જે વિષય લેવા માંગે છે, પરંતુ વાલીઓના દબાણના, કારણે તેમને તે વિષય લેવામાં લેવા દેવામા આવતો નથી, હાલમાં અમારી બાજુ છોકરો જોઈ લેવા તેમને કોમર્સ લેવું હતું પણ તેમના વાલીઓ એ જીત કરીને તેમને સાયન્સ લેવડાવ્યું છે. પરંતુ તેમને સાયન્સ બિલકુલ એટલું ફાવટું નથી, પરંતુ તેઓ તેના વાલી બિલકુલ માનતા નથી, જે તે લોકો ના વાલી કહે છે કે તમે કોમર્સ લેવાનું નથી સાયન્સ જ લેવાનું છે જેથી કરીને તને સાયન્સમાં મોકલવામાં આવે. મળ્યો છે, જેથી કરીને તેમને સાયન્સમાં એટલો રસ પણ રાખતો નથી, એટલે વાલીઓએ પણ તેમના છોકરાઓને જે સબ્જેક્ટ પસંદ હોય તે જ સબ્જેક લેવા જોઈએ એવા દબાણથી કોઈ સબ્જેક્ટ અપવા જોઈએ ની જેથી કરીને ભણવામાં બી રસ હોય હમણા બિલકુલ હવે સાયન્સમાં ભણતો નથી હમણાં રજાઓ પાડે છે, અને ફ રીયા કરે છે, એવું ના કરવું જોઈએ તમારે શું કેવું?
તમારી વાત સાચી છે, હું તમને મારું જ ઉદાહરણ આપું તો હું એ મારા ઘરના દબણમાં આવીને સાયન્સ લઈ દીધું હતું પરંતુ પછી હું એ ઘરનાને વિરોધ કર્યો કે મારાથી આ નથી ભણાતું મારાથી આ નથી થતું મારે આ છોડવું છે, ઘરનાએ મને ખૂબ ઝગડ્યા હતા અને વળ્યા હતા પરંતુ જો હું સાયન્સ જ લઈને રેત તો મારું કરિયર ખરાબ થઈ જતે અત્યારની સામાજ સમાજ એવું સમજે છે, કે સાયન્સ વિષય લેશે તો છોકરો આગળ વધશે પરંતુ એવું નથી અત્યારે આપણે જોઈ લઈએ તો ઘણા બધા ઉદાહરણો આપણી સામે છે. કે ઘણા બધા લોકો આર્ટસ કરીને કોમર્સ કરને ખુબ આગળ વધી રહ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ અને સરકારી નો કરીઓમાં પણ એવું નથી કે સાયન્સ વાળા જ જોવા મળે તમને બધી જગ્યાએ અત્યારે ઘણા બધા લોકો કોમર્સ અને આર્ટસ પરથી પણ આર્ટસની ડિગ્રી મેળને પણ ઘણું બધું કરી રહ્યા છે, આગળ તમારું શું માનવું છે‌?
હા તમારી વાત એકદમ સાચી છે, હમણાં તમે હાલમા આંકડાઓ જુઓ ને તો કોમર્સ અને આર્ટસના જ આંકડા ઓ સૌથી વધારે છે, હમણાં હાલમાં સાયન્સમાં કેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા છે, અને ફક્ત આર્ટસમાં ને સાયન્સ આ કોમર્સમાં જ ફક્ત બે થી ત્રણ જ વિદ્યાર્થીઓ ફેલ થયા છે, જેમ કે સાયન્સમાં તો હમણાં દસથી પંદર ટક્કા ફેલ નો આંકડો આવી રહ્યો છે, જેથી કરીને હમણાં આર્ટસ અને કોમર્સના સ્ટુડન્ટ ખૂબ તરક્કી કરી રહ્યા છે, અને સાયન્સના. છોકરાઓ ઘણુ પાછળ પડી ગયા છે, એટલે આપણે હવે પછી વાત કરીશું ચાલો‌
ચાલ.